જય શ્રી કૃષ્ણ હા હલો જય શ્રી કૃષ્ણ
હલો.
હલો જય શ્રી કૃષ્ણ હલો હલો અવાજે આવે છે મને
આવે છે ને હા જય શ્રી કૃષ્ણ હા બસ મજામાં આવ હા આજે અત્યારે લાગી ગયો કોલજો કાલે નતો લાગતો.
હા મારી દેરની બેબીને એમ જ થું કાલે લગભગ તમને કીધું ને કે છોકરાઓ વાંટો મારવા જાયછ તમે મને કરો. તો એ મારી. જાણીને બે ભાઈ ની બે ભીને ભત્રીજી ને બે આટો મારવા જતા હતા મારો ભાઈ કે તું ચાલ ચ મને મનમાં એ કે ત્રણ ચાર કોલ પતાવી દો તમે મને ના કર્યો તમારો ના થયો મેં તમને કર્યો એક મારી દિયરની બેબીને ક્યો. એને પાછો રિટર્ન નાખ્યો પછી ગઈ પણ નઈ. અને એમને એમ. સમય બગાડીને અહીં બેઠી બિચારો કેતો તમારો નાનો ભાઈચઅલ મજા આવશે. હ ઈ કેનાલ પાસે લઈ જાય નહેર પાસે જંગલ જેવું છે ને આમાં હ સિટી સાઈડ ના લઇ જઈ સિટી ની બાર લ જ અમે અમારું આઉટકર્ટ માં જ પડે એટલે હજી થોડું બાર સાડ લઇ જાય જ્યાં જંગલ નો એરયો હોય તો બધા સરસ જાનવરને બધા હોય. પશુ હોય તો એ લોકોને બિસ્કીટ ને બધું લઈ જાય તમે કીધું શિયાળ નહી આવે તમને ખુબ બી. ના લાગે તો કે ના શિયાળ થી શિયાળ આપડા થી ડરે આપડે શિયાળ થી ના ડરે તો મને એમ કે શિયાળ કઈ કરે નહી. કે ના ના આ લોકો ગાડી માંથી ઉતરી પછી જંગલનોો જે રસ્તો હોય. થોડાક અંદર છે મા દીકરોને મારો ભાઈ બિસ્કીટ નાખી હોય તો ઓ ફટાફટ બિસ્કીટ લઈને હાલ્યો જાય.
હા, બરાબર છે.
પેલી વાર ગઈ ત આજે શિયાળ ના નીકળ મારા મારા થી ડરી જાય આ લોકો બધા હસતાદાર હો. રોજ નીકળ્યા તારા થી આજે ડરી ગયા મે તો કોક તો ડરે કોઈ માથી ડરતું તો છે નહી.
એ વાત છે એ તો છોકરાઓ નથી, જ ડરતા પણ આડ
આ લોકો મસ્તી કરતા હતા પાછ સાંજે આઠવા આજ તો હું વેલી ઉઠી ગઈ મા દીકરો શું કર મે મને સાંજે મન માં કીધું કે મન નહી પોસે મારા બે ચાર બ કરોડો ના કારોબાર કરવાનાશ
એ જને
અને સવાર ઠંડક જ છે સવારે સવાર છે ને આઠ વાગે લઈ જાય પેલીને એ લોકો તો સાડા પાંચ તો ઉપર લાઈટ ચાલુ થઈ જાય સાડા પાંચ છ તો એ લોકો ઉઠી જ જાય. એ ત્રણ જ વરષની છે, પણ એને આમ નિયમ ને બધુ સરસ બાંધી લીધું છે. સાડા પાંચ છ તે લોકોની લાઈટો ખુલી ગ ચાલુ થઇ ગયું હોય. પછી અંદરે અંદર ગરમી હોય તો રમાડીયા કરે પછી આઠ વાગે ગ્રાઉન્ડ બાર આવે, પછી એને જો ઉપર જવું હોય ને એટલે નોકરી ઉપર એટલે સાત, ની ઉઠ્યું હોય ને એટલે પછી સાડા દસ સુઈ જાય, સરસ એઝેક સાડા દસ થી એક દોઢ એમ
ઓકે બરાબર છે હા હા એવું ચાલે જ શું કહે બાકી તમારી દીકરી કોલેજમાં છે ને,
હા, મારી દીકરી તો મોટી
હા હા ઓકે બરાબર છે, હા હા કોલેજમાં બીબીએસ શું કર બીકોમ બીબીએ કે એન્જિનિયરિંગ
હ ના એ આજ કરે છે મેનેજમેન્ટ નું ઈ બાર છે, આગળ છે.
હા હા હા ઓકે બરાબર છે, મેનેજમેન્ટનો રે સારું સારું
એનું ચાર વર્ષ નું છે, એટલે ત્રણ વરષ થઈ ગયા હજી એક વરષ છે.
બરાબર છે, હા હા હા એજ ને
તે બધું આ યુદ્ધ યુદ્ધ કર્યું ને આપણી બાજુ અને નતો એપ્રિલ માં આવે. પંદર એક દિવસ પછીના ચાર મહિના વેકેશન હોય, પણ પછી ઇન્ટર્નશીપ કરે તો અનુભવ મળે ને
હા હા હા બરાબર છે,
ની ઇન્ટર્નશીપ ના ત્યાંના નિયમો પ્રમાણે હવે કરી શકે, બાર કલાક દસ કલાકની નોકરી કરી શકે ચાલુ હોય ને
ચાર ચાર મહિનાનું એક સેમેિસ્ટર ત્યારે લોકો ખાલી આમ થોડા કલાકો માટે જ નોકરી કરશે. એટલે એ એપ્રીલ મા એક્ઝિટ આવે એની પરીક્ષા પતે ને દસ બાર પંદર દિવસ આ વખતે આ યુદ્ધ યુદ્ધ કરી ને પપ્પા એ ના પાડી દીકરી એ ના પાડી મેં તો હવે હું હા હા કરીશ નકારો થયો. હમ્મ એટલે એ કીધ તો આ વખતે આવી નથી મારી દીકરી,
બરાબર છે કેમ કે વરી ફસાઈ જાય વચ્ચે તો. ઉપાધી થાય એ જ આપડે પછી બધું જ એના કરતા અત્યારે જ્યાં હોય ને શાંત થી ર રહેવાનું બસ બાકી. દીકરી નગર હા વધારે ખરાબ હ. હા હા એજ ને ત્યારે વધારે ખરાબ હતી. એજને એરપોર્ટ બધા ફૂલ થઈ ગયા હતા ને એવું ઘણું બધું હતું તો.
હા ઘણું બધું હતું ને.
હા હા.
અમે કીધું કે વાયા બીજા દેશ થી આવી જા. હ, ઓ જર્મની કેવાયા પછી શું કેવાય, કઝાકિસ્તાન ને ક્યાંક થી આવે છે લોકો. તમે કીધું મન તો મોટ ટ મોટા વા રૂધ ડોસી માં હોય ને. હાચી સિત્તેર પિચોતેર વર્ષ ના તમારી દીકરી ના આવું હતું તો કે વાયા જર્મની ના આવેય. ભાઈ આમ ના હોય મનિકખ તમે કીધું હા સાચી વાત સાચે, હું મારા પતિ દેવને ક મે તો જો એ મન શીખવાડીને જાય છે એટલે ફ્લાઇટ તો બીજે હતી, પણ જે હશે એમાં. જે જ્યાંનો જ્યાંનો અંજલ હોય.
હા હા હા હા એ તો છે એજ એ તો છે જ. તો હા હા એ છે.
શું છેમાં જમવામાં?
બસ આજે જમવામાં ભ બનાવી તો. બટેટાનું ભરેલું શાક અને પછી દાળ ભાત ને રોટલી. હા અને કાલે બહ બિઝી હતી હું, અને બ સાંજે મારી એક ફ્રેન્ડ છે ને અહીંયા આવે. બાર થી તો એના ઘરે એનો ફ્લેટ ને બધ સાફ સફાઈ કરવા કે કરાવવાનો હતો. તો બપોર પછી હું ત્યાં આવી ગઈ હતી એટલે પછી કોલ નો ટાઈમ જ ન રહ્યો. હા, એટલેને આ ના સાંજ સાંજ નયો સાંજે જો જમવાનું બનાવીને ઘરે મુૂકવા ગઈ હતી. અને પછી હું ફ્રી થઈ ને તો રાતના અગિયાર વાગી ગયા હતા. એટલે પછી મોડું થઈ જાય, હ એટલે પછી કાલ મેળ જ ન આવવો કોઈ ફોન નતો હજ. આજે સવાર ની કામમાં હતી લોકો બહુ પરજમમાં આવ્યા હતા. તો હવે અત્યારે ફ્રી થઈ હ તો કાલે હવે તો કોલ લઈ
આગળ બહાર થી આવે કે અહીયાંયા હું હું છું ત્યાંથી આવ્યા.
તમે છે ત્યાંથી જઈ હ. હા હા એટ ર છે અહીયા, હા હા. જવાનું હા હા હા.
હા હવે હું હું છેલ્લી નીકળી, આપડી ત્રેવીસ મે તો તમારી રજા પડી ગઈ હતી તમે હા ના કરતા નતા નીકળ્યા, તમારા માળ ઉપર પછી મારા પતિ દેવ નું બીા બીજા બેે પુરુો નું એટલે બધા ન જમવાનું મારા હવે હું આવી ને. એટલે અહીં અમારા સાત્રી માંન પુત હતા કે પતિેવ મારા પતિદેવ ને કોણ આપશે કોઈ ના તુંછેલે નીકળે. ન તો એક બીજાને થોડાક દિવસ સાચી લે, રેગ્યુલર બાંધેલું નને. પણ કંઈક બનાવ્યું એટલે હું બાજુરા ભાઈને કહું કે આ બનાવ્યું ચા આપી જાય સાડા ફોન કે મેસેજ તો ભાઈ, હા.
હા.
કારણ કે નતો તો બહાર જમવા જાવું જ પડેન.
હા, હા એજ ને, એજ ને તો. ને બહાર નું આપડે એમ થાય કે જમી એનાથી બેટર જ કે ઘરનું જ જમે એ તો.
ના, ના સાચી વાત. પછી બાજુ વાળા ભાઈને કહું કે આજે તો પુલાવ કે ખીચડી જ મૂકી તી. તો ઈ બિચારા હવે બે-બે વર્ષથી એમ કેય બીજા બાજુ આવે બેન બે-ત્રણ તું ગમેઈ આપીશ ને ઘર બેઠા ખાઈ લે. કારણ કે ગરમ ગાડીમાં જાવ તો પણ તે ભાઈ બિચારા કહે જો હે મતલબ જે હશે એ હાલશે. એને હવે તો જે મૂક્યુંન પુલાવ, ખીચડી એ મૂક્યું હોય ને
હા, હા.
કે તોય કહું કે ભાઈ મૂક્યું છ ખીચડી આપી જાવન, તો કહે હા, હા હાલ એટલે મારા પતિ એમ જ કહે કે ના ઈ ભાઈ ને આપી દેજે. કારણ કે ઈ બેન એમને બે જુડવા છોકરાઓ છે.
ઓહો! હા, હા બરાબર.
એટલે હવે મોટા થઈ ગયા છ. એટલે પછી બેન જાય ને આ બાજુ આવેન તો બે-બે ત્રણ-ત્રણ મહિના રોકાય. કાંઈ કામકાજ કે છોકરાઓને જે જોવાનું હોય એમ તો પછી મારા પતિદેવ એમ કયે કે ઈ બાજુવાળા ભાઈ ઈ એમ કહેતા જ હોય આજે શુક્રવાર ઓમ તો રાત્રે જ આવે. બધું નોકરી બોકરી પતાયને, નોકરીની બાજુમાં જ્યાં જમવાનું મળે એ કરે. શુક્રા બપોર જોયા કરે કાચમાંથી કે બહું જ ગરમી છે, બહુ જ ગરમી છે, આમાં ક્યાં બહાર જઈશ? હા એમ કર્યા કરે. પછી દાળ-ભાત એમને સાવ સાદા મુકતા આવડે.
ઓહ! હા, હા બરાબર.
કહે કે ના ઈ ભાઈ ને તારે આપી જાવું, જે આપડે બનાવીએ. ઈ છે ને તડકો જોયા કરે સ, ગરમી જોયા કરે સ જે આપડે બનાવીએ ઈ આપી આવવાનું. મે કીધું ઠીક છે. એટલે શનિવારેઈ જો આવે ને શનિવાર ઈ ભાઈ બાજુ વાળા રજા હોય.
હા, હા.
ઈ ને હાફ હોય, એટલે આવે ને એટલે એમજ ક્યે કે ભાઈ ને આપી આવી, મેં કીધું હા બનાવીશ તો આપી આવીશ. એ કહે સારું.
હા. ને આપડે ગુજરાતીઓસ સ્વભાવ છે કે આપડે આજુ-બાજુમાં કોઈ ભૂયખું ન રહેવું જોઈએ. હા. આપણે બધા, હા, હા, ના બધા વખાણ આપ્યો છે. ઈ તો છે જ. એજ-એજ ને. એટલે આપણે
હા, હા એ રીત આપડી તો સ્થિતિ બહુ સરસ છે. ઓમ આપડે ગરીબી અમીરી માં ક્યેત ને કે આપડો હાથ આમ દેવા માટે આપે છે. ભગવાનની કૃપા છે કે માંગવા માટે કે ભીખ માગવા માટ ટે કે લેવા માટે નથી આપ્યો તો ઈ ભગવાન નો ખુબ-ખુબ આભાર એમ.
હા, હા એજ-એજ. ઈ તો છે એજ.
અને આપડું તો બનતું જ હોય, ચાર રોટલી વધારે બનાવ.
હા, હા, હા, હા, આપડે તો ત્રણ ટાઈમ બનતું હોય. બાકી અહીંયા બજા બીજી-બીજી બધી કોમ્યુનિટી વાળા એક જ ટાઈમ જમવાનું બનાવે. આખો દિવસ હાલે પણ આપણે ન હાલે.
ના, ના. અને ઈ બે બાજુ આ છે ન પંજાબી છ, પછી એને પછી એમની પત્ની એમ ક્યે કે ના, ના ક્યારેક-ક્યારેક હાલે. મારે બટેકા પૌવા કે સેન્ડવીચ હોય ને ઈ શુક્ર-શનિ જ હોય. બાકી પરોઠા, થેપલા એટલે આમ હમમ એવી રીતે જોય એમ કારણ કે આ આમાં છે ને પેટ નથ ભરાતું.
ન ભરાય એ જ અમારી નાસ્તામાં ઈ જ બને પરોઠા, થેપલા, ભાખરી.
પરોઠા, થેપલા, ભાખરી જ હોય સવારે અને બાકી બાકી શુક, શનિ પછી બાંધેલું કે સેન્ડવીચ કે બટા બટાકા પૌવા કે નતો પછી ગોકુલ જિંદાબાદ.
હા હા હા હા એ છે વેસાયડુ છે બધા હા. હા હા એંગ ભી નમ બરાબર છે ત્યાં ખાલી ઢોસા ને એવું જ મળે? કે બધું છે?
મળે સે બધું બધું મળે છે અ છોલેપુરી મળે, શાક પુરી મળે અને પછી બપોર થાળી મળે પણ થાળી પછી ગુજરાતી થાળી નય મળે. જેમ ઉડુપીમાં કેમ બેય મળે છે નોર્થ અને સાઉથ અહિયાં નય મળે અહિયા જે આ લોકો નો જે વધું હોય ને દક્ષિણી બધું એ દક્ષિણી ટાઇપ નું મળશે પણ આમ બધું મળે ઓમ સારું આમ વાંધો ન આવે આવે બો રિયલી રીતે ના જાયે.
હા હા પણ ક્યારેક ચાલે પછી
તો મારા પતિ એમ જ કે જ્યાં સુધી આ ગાડી ઠરશે ઠરશે બઉ ગરમ છે ન ને અમારી નીચે છે ને વસતા ભાઉ ની અમને નથી ભાવતું.
હા હા બરાબર છે હા હા હા.
પણ અ અ આટલા વર્ષોથી અમે એક જ વાર આપડે મહિલા દિવસ ઉજવ્યોને ત્યારે આમ બધા અમે બિલ્ડીંગ વિંગ ડી ના ગયા તા જયારે ખોયલુ તું કોરોના પેલા. ત્યારે અમે ગયા તા તો ટેસ્ટ આમ સ્વાદ ના ભાવયો તો આટલા વર્ષ તો અમે તો કોઈ દી સેન્ટ મતલબ ત્યાં ગયા જ નથી અમારા બિલ્ડિંગ ની નીચે જ છે.
હા હા બરાબર છે.
મારા પતિ બે ત્રણ વાર ગીયા ને હું હમણાં લગ્નમાં એ પછી હું રોકાતી હતી હું રોકાણી ત્યાં જેઠ ના છોકરાના લગ્ન હતા ફેબ્રુઆરી તો ઈ તો ચાર ચાર રાતમાં નીકળી ગયા બે રાત અ પ્રોગ્રામ પતાયો બે રાત આવવા જવાની ની નીકળી ગ્યા એમ વચ્ચે થી તો એ કેય નાના વસંતા ભુવન એ સારું જ છે. અને અમારા બાજુવાળા છે એ દક્ષિણી છે તો એ લોકો ને ગુરુ, શુક્ર ત્યાંથી નીચે થી જ આવે એટલે એ લોકો ને ઘરે બેઠા પાર્સલ આવી જાય એમ. તો અમે કીધું આ લોકોને કેમ ભાવતું હશે પણ હમણાં અમે બે વાર મગાવ્યું ને
હા ક્યારે કેમ કે કારીગરને બદલયે ને તો સારું આવતું એમ. ફરી જાય એ
કારીગર ફરી જાય, રસોઈયા ફરી જાય તો હવે તો સરસ હતું કેટલા વર્ષોથી અમે કેટલા કોરોના પેલા એટલે તો કેટલા વખત એ ખોલ્યું તું અને કોઈ દિવસ ના હમણાં બે વાર મારા પતિ જમી આવ્યા, બે વાર પાર્સલ મંગાવ્યું તો બો સરસ આયવુ ભાવ્યુ એમ. કે ચાલે આમ અચાનક જોતું હોયને કારણ કે ગરમી માં તો ગોકુલે ગાડી લઈને જ જવું પડશે આટલી ગરમી
હા હા હા હા એ તો છે
શિયાળો હોયન તો-તો અમે ચાલતા-ચાલતા પહોંચીએ.
હા, હા બેય થઈ જાય. હા, વોક થઈ જાય, ને જમવેય થઈ જાય. આ કો કોલ કપાઈ જશે, ઓકે પછી તમે કરજો.
હા જી ઓકે.
હા, ઓકે હા.